હલો હલો હા બોલો બોલો કેમ છો?
કે બસ મજા તમે કેમ છો?
બસ બો મજામાં ઓ બેન એકદમ મજામાં ફાઇન ફાઈન
હમ આજે મને તમારી યાદ આવી મારે તમને એક વસ્તુ શેર કરવાની છે, કે આજ આજના જમાના કરતા પેલાના જમાના ના જે લેડીસ લોકો એ કેવી રીતે જીવન જીવતા એના વિશેે મારે તમને થોડું જણાવવાનું હતું. કે પેલાના જમાનાની લેડીસો રૂઢિચુસ્ત રિવાજોમાં રેતી એ છે, ને ત્યારે વડીલો ના માન સન્માન ની ચે રેતી મર્યાદામાં રેતી ત્યારે ગામડામાં એવું હતું કે ભાઈ લોકો માથા પર ઓઢતા પછી જેને ઘૂઘટો તાણતા અ બો બધી એવી વસ્તુ હતી કે જે લોકો ભઈ અ પોતાના હસબન્ડ સાથે પણ વડીલોની સામે વાત ના કરવાની એ લોકોની સામે ભાઈ એ લોકો એની સામે પલંગ પર કે ખુરશી પર બેસી ના શકે એક મર્યાદા હતી કે લોકો એ એમની સામે નીચે નીચે ભોય પર બેસતા એવી બધી બો બધી એવી મર્યાદા હતી જે લો કો એ લોકો એને લંગવાની કોશિશ બી કરે ને તે એ લોકો પર ભાઈ ગ એવા બધા અત્યાચાર થતા કે કહેવાયની અને પેલાના જમાનામાં એવુ હતું. કે છોકરીઓ અગર જન્મે તો એ લોકોને દૂધ પીતી કરી દેતા કારણ કે અ મા બાપ મજબૂર હતા. કારણ કે છોકરીઓને ત્રાસ જ એટલો બધો આપતા કે મા બાપ બી એને દૂધ પીતી કરી દેતા કારણ કે એ જો જયારે મોટી થાય ત્યારે સાસરીએ જાય અને દુઃખ જો એના કરતા મા બાપ પહેલેથી જઈને દુ પીતિ કર દે કે એના કરતા જીવતરમાં જ એને મારી નાખીએ તો મોટી થઈ ને એમને દુઃખ જ ની થાય. એટલે મીન્સ કેવાનો મતલબ એ છે, કે પેલાના જમાનામાં જે હ અ છોકરીઓ પ્રત્યે જે લોકોનું વિચાર હતુંને તે હિસાબે આજના જમાનામાં બધું એવું થઈ ગયેલું છે, કે છોકરીઓ આજે પગ પર છે, એટલે માં બાપ ધીરે ધીરે સુધરતા ગયા જેમ જેમ અ શું કહેવાય ટેકનોલોજી ભી વધતી ગઈ તેમ તેમ માંબાપ લોકોમાં બી થોડુંક જ્ઞાન આવતું ગયું અને પેલા પોતાની છોકરીઓને ભણાવતા ની પછી ધીરે ધીરે એ લેડીસ લોકો ને લાગ્યું કે અમારા બાળકો ભાઈ અમારી રીતે તો જીવન જીવી ન શકે કારણ કે જે અમે સાઈન કરેલું છે, એ તો લોકો સાઈન ની કરે ધીરે ધીરે એ લોકો એ પોતાના પર જે વીતેલું છે, એ પોતાની બાળકી પર ના વીતે એના માટે એ લોકોએ પોતે પોતાની છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું. ભ ધીરે ધીરે ભણાવતા ભણાવતા એ લોકોને જોબ કરવાની ઓ ભાઈ તક આપી જોબ જોબ કરવાની તક આપતા આપતા હવે તેવુ થઈ ગેલું છે, કે છોકરીઓ બીજા શહેરમાં પણ ભણવા જઈ શકે હોસ્ટેલોમાં ત્યાં રહી શકે છે. અને પ્લસ કો જોબ કરતાં કરતાં હવે છે, ને હવે તો વિદેશોમાં પણ છોકરીઓ મોકલી છે, મોકલી દે છે, એકલીઓ જયારે એક જમાનું હતું કે છોકરોને ઘરની બહાર નીકળવા માટે બી એ બો મોટા પ્રતિબંધ હતા કે એને ઘરની બહાર નીકળે પણ આજની છોકરીઓ ને બધા જ સુખ છે. કે એ લોકો ટેકનોલોજી પ્રમાણે જીવી શકે છે. અને પહેલા છોકરીઓને ભાઈ જીન્સ પહેરવામાં પણ અ માં -બાપ ના પાડતા કે જીન્સ ન પેરાય. કે વેસ્ટર્ન કપડાંના પેરા અમુક જ કપડાં પહેરવાના. અને અમુક એક મર્યાદામાં જ રહેેવાનું જ્યારે કે અમુક પછી અમુક સમય પછી એ લોકો ના માં -બાપે ભી જોયું કે ભાઈ અમારી જોડે જે થયેલું છે, તે અમારી છોકરીઓ જોડે ન થાય તે લોકોને ધીરે- ધીરે જીન્સ પહેરવાની છૂટ આપી જીન્સ પહેરતાં ની છૂટ આપવા પછીએ લોકોને અ ધીરે- ધીરે પોતાની વવુઓને પણઆ છૂટ આપા માંડી કારણ કે હવે સાસુ બનીને એ પોતે પણ સમજી ગઈ કે હું મારી દીકરીને જો છૂટ આપી શકું છું તો મારી વહુને કેમ નહીં તો આજે વહુઓને પણ સાસુઓ પોતાની દીકરી તરીકે રાખે છે, અને એને ભી પોતાના ઘરમાં એવી જ રીતે ફ્રીડમ આપે છે. અને એને પણ જીન્સ પહેરવાની છૂટ આપે છે. જેમ પેલાના જમાનામાં સસરા લોકોની આગળ એ એ લોકોને પલંગ પર બેસવાની છૂટ નથી પણ આજે સસરા વહુ બધા સાથે મળીને ફરવા પણ જાય છે જીન્સ પહેરે છે. એકબીજા સાથે એક ડાઇનિંગ ટેબલ બેસીને પર બેસીને જમે પણ છે. અને એક સસરાને પપ્પાની દરે તરીકે પેલી વહુ દીકરીની જેમ એની જોડે વાત પણ કરે છે. તમારું શું કેવું છે, આ વસ્તુ વિશે
સાવ સાચી વાત છે. એમાં શું હતું કે પેલા એવું બધું હતું કે બાળ- વિવાહ થતા હતા બરોબર. પહેલાના જમાનામાં દીકરીને બાળ- વિવાહ કરતાં. એટલે કંઈપણ વિચાર્યા વગરના નવ વર્ષના કે દસ કે અગિયાર વર્ષના છોકરીને કઈ આવડતું નહીં અને ભણતરનું કંઈ મહત્વ નોતું. પછી છોકરી સાસરે જાય જો અને નાની ઉંમર માં વિધવા થાય. તો પછી સતી થવાના બી રિવાજો હતા. હવે એવું બધું કે ઘણી વાર નાનપણમાં જેના હસબન્ડ મરી ગયા હોય પછી ઓફ થઈ ગયા હોય તો પછી એવું થાય કે એ લોકો શું કરે પોતાની લાઈફ રીતે એટલે એને કોઈક ઉપર ડિપેન્ડન્ટ થઈ ને વિતાવવી પડતી તી અને એની કરતા બીજું તો એ કે કોઈ પણ આપે એની સાથે જઈ ને બધું જે આપે એમાં ચલાવવું પડે બીજી કોઈ એની પાસે ઉપાર્જન નું સાધન નતું. એમાં એવું થયું કે હમ્મ પછી એવું થયું કે અ એમાં એવું થયું કે પછી લોકો એવું વિચારતા થયા કે આની કરતા તો દીકરીને આપણે ભણાવવી સારી. આની કરતા આટલો બધો એ ત્રાસ ભોગવો એની કરતા આપડે
અ દીકરીને ભણાવી અને સાસરે મોકલીએ એમ એમ કરતા થોડો એડવાન્સ જમાનો આવી ગયો. છોકરીઓને બહાર મોકલતા થયા ભણાવતા થયા. એને શિક્ષણ આપવાવામાં માંડ્યું એને પગભર બનાવી- - દરેક ક્ષેત્રમાં પછી સ્ત્રીઓનો- - એક આગવું સ્થાન રહ્યું સરકારે પણ એમાં ઘણો સાથ આપ્યો- - કે ચલો આપણે અ સ્ત્રી કેળણી- - એ શિક્ષણ એ ખોલ્યું કે ભાઈ એમાં પીટીસી કરીને સ્ત્રીઓને- - પગભર કરી પછી કોલેજમાં બી એ લોકોને જવાની વ્યવસ્થા કરવામાં આવી. લેડિસ કોલેજો બનાવા- - એ દરેક ક્ષેત્રમાં પછી સ્ત્રીઓને આગવું પ્રાધાન્ય આપવું જેવી કે પેલી બેંકની ઓફિસની સર્વિસ હોય- - કે કોલેજ ની સર્વિસ હોય કે ગમે એમાં કોઈ પણ જગ્યા આજે સ્ત્રીઓ દરેક- - ક્ષેત્રમાં આગળ છે પગભર બની છે. ચોક્કસ પણ એક ખરું કે આ જે શિક્ષણ છે. એમાં ઉછા થળ પડું ના હોવું જોઈએ. શિક્ષણ છે એ શિક્ષણની જગ્યા છે તો આજે ના સમયમાં શું છે. કે આપણે આંધળું- - અનુકરણ પશ્ચિમ નું કર્યું છે. તો શિક્ષણ જોડે હારવાર પશ્ચિમી અનુકરણ પણ આવ્યું છે કે સિરિયા - - આજે બે ફાર્મ બની છે પછી વસ્ત્રો- - આપડી ભારતીય સંસ્કૃતિ ત મુજબ ના નથી પહેરતી ભલે તમે જીન્સ ટી શર્ટ પહેરો- - પણ- - આજે તમે કોઈ પણ કોર્પોરેટ સંસ્થામાં જાઓ તો તમારે મર્યાદિત કપડાં પહેરવા જોઈએ. એટલે ભણતી છોકરીઓને મા બાપ કેવણી તો આપે છે. શિક્ષણ ની પણ જોડે જોડે એ કેળવણી નથી આપતી કે આપણા સંસ્કૃતિ ને- - સાચવી શકે સાસરે જાય. તો સાસુ સસરાની સાથે કેમ વાત કરવી- - નહી તો બહાર જવું જ જોઈશે અમે સનડે ના તો બાર- - ખાઈશું તે એટલે આવા બધું ઉછાચરો જે છે ને એ પણ- - સ્ત્રીઓમાં દાખલ થઈ ગયું છે. તો આજે શિક્ષણ એ શિક્ષણ ની જગ્યા છે અને સંસ્કાર એ સંસ્કાર ની જગ્યા છે તમે છોકરી- - છોકરાઓને શિક્ષણ આપો ડેફિનેટલી પણ સાથે સાથે એટલું તો કરવું જ જોઈએ- - કે બાળ મા બાપે છોકરીઓના સંસ્કાર- - નામ કરવા જોઈએ કે સંસ્કાર નું સિંચન જોડે કરવું જ જોઈએ. કે ભલે બેટા તું ભણ ભલે તું કોર્પોરેટ માં જા કે ભલે તું ગમે એટલા ઊંચા હોદ્દા પર જા. પણ તું સાસરે જા ત્યારે તું તારા સાસુ સસરા ને માન આપજે. આજે છોકરીઓને રસોઈ આવડતી જ નથી મા બાપ પણ ભણેલી છોકરીઓને રસોઈ શીખવતા જ નથી. એ તો બસ જોબ કરશે ને એ તો પછી રશોયણ રાખી લેશે તો એ વસ્તુ સાચી છે કે તમે રશોયણ રાખો બધા કામવાળી પાસે કામ કરો પણ સ્ત્રીની ઓરિજિનલ ડુટી શું છે? કે પોતાના સંતાનો થાય પોતાના પતિ હોય. એને રસોઈ કરીને જમાડવી. એને એવો શોખ હોવો જોઈએ કે ના મારા સંતાનને હું જમાડું રસોઈ કરીને ને મારા હસ બન્ડને હું જમાડું એટલું તો એ કરી શકે પણ આજે મા બાપ કોઈ જાતની કેળું નહી સાચી કેળું નહી છોકરોને છોકરીઓને આપસા જ નથી એને ભણાવે છે, ગણાવે છે. આગળ વધારે છે અને બસ ઊંચા હોદ્દા ઉપર પાડે છે, ત્યારે આજના સમયમાં સ્ત્રીઓને બોહુ જ સ્વતંત્રતા છે. સાસરે જાય તો સાસુ-સસરા બી દીકરીની જેમ જ રાખે. કે ભાઈ જલો જોબ કરતી છોકરીઓ હોય છે. એને કામવાળી રાખવાની છૂટ, રસોઈન રાખવાની છૂટ પણ છતાં મા-બાપે એવું તો કેહવું જ જોઈએ કે ભલે બેટા તું બધું સાધન, સંપદ, સગવડ કર પણ તારા વ્યવહારમાં કોઈ ઉછાછા પણું ના હોવું જોઈએ. જોડે-જોડે આજે એ પણ બદલાવ આઈવો છે. કે જાણો એ ઘણી ખુબ જ એજયુ કેટેડ છોકરીઓ જે સાચા અર્થમાં એજ્યુકેટેડ ક ર્યું હોય છે એ ખુબ જ વિનમ્ર હોય છે. એજ્યુકેશન અને શિક્ષણ પચાવી ગયેલી હોય છે. એના વાણી અને વર્તનમાં કોઈ નમ્રતા હોય છે. અને આજની પેઢી પાછી ખુબ જ એડવાન્સ શે. જો તમે એની જોડે નિખાલસતાથી રહો તો એ ચોક્કસ નિ ખાલસતાથી અને ઓપન હાર્ટેડ છે. કે ચલો ઓકે હા અમે અમને આ ગમે અમે આ નહી કરીએ. એ લોકોનો ચોખ્ખો એક હિસાબ હોય છે. જેવો મા-બાપ જોડે હોય છે એવો સાસુ-સસરા જોડે હોય છે એટલે ઓપ્સેેશનમાં ખુબ સરસ બાબત છે. પણ છતાં એટલું તો કેવું છે કે જ્યાં ખુબ કેળવણી ઊંચી હોય છે, સંસ્કાર ઊંચા હોય છે ત્યાં નથી વાંધો આવતો. પણ જયારે અધૂરી કેળવણી અને અધૂરા સંસ્કાર હોય છે ને ત્યારે જ છોકરીઓને જયારે મા-બાપ સાસરે મોકલે છે. ત્યારે જ પ્રોબ્લેમ થાય છે અને એના ભાગરૂપે આજે છૂટાછેડાના કેસો ખુબ વધી ગયા છે. કે આજે કોઈ દીકરીઓ ભણી ગણી કેળવણી રૂપે જાય છે પણ એનામાં સહન કરવાની કોઈ શક્તિ નથી હોતી. એટલે પહેલાના યુગમાં આવું નહોતું બનતું. સ્ત્રીઓ સહન કની અને રેહતી તી સહનશીલતા ઘણી એનામાં હતી. ત્યારે આજે કેળવણી જોડે ઉછાળછળાપણું જયારે આવે છે ને ત્યારે છૂટા છૂટ-છૂટાછેડાના કેસ પણ બહુ બધા વધે છે. એટલે મારું તો એવું માનવું છે કે મા-બાપે ચોક્કસ છોકરીઓને કેેળવણી આ પવી જોઈએ એજ્યુકેશનમાં પણ જોડે સંસ્કાર તો આપવા જ જોએ કે બેટા તું જા સાસરે તો જીવનમાં આ પડે આપણને જે ગમતું હોય એ બધું નથી મળતું કઈક કોમ્પ્રોમાઈઝ કરજે લાઈફમાં અને તારા પોતાને તું સાચવજે. તમારું શું કેવું છે?
એકદમ જ સાચી વાત તમારી કે છે ને છોકરીને કેળવણી સાથે સંસ સંસ્ કાર આપવા બહુ જ જરૂરી છે કારણ કે આપણે સંસ્કાર ના આપીને કેળવણી આપે તે તો અધૂરું ગ્યાન કહેવાય ત્યાં મા-બાપને એ એ જરૂર શીખવાડવું જોઈએ કે તું સાસરીમાં જે છે જાય તો સાસરીમાં જેવી રીતે કોઈ વખત મા તને બે શબ્દ કે સાંભળી લે છે, એવી રીતે તારે સાસુ પણ બે શબ્દ કે, તો એ પણ સાંભળવાની અ એ તૈયારી રાખજે, કારણ કે એ તારી છેને ખાલી સાસુજ નથી, એક મા તરીકે એક મોટી માં કહેવાય તે કેહેવાય, હવે તારે આખું જીવન તા રહેવાનું છે. એ તને એજ સલાહ આપશે. કે ભાઈ, મારી વહુ ને હું બધું શીખવાડું, તા કે એની પણ બધી જગ્યા વાહવાય થઈ, એ કોઈ દિવસ કોઈ પણ સાસુ ની ઇચ્છતી હોય કે મા મે મા બહુ ને નીચું પણ અવ, પણ જ્યાં એને શીખવાડવાનું હોય ત્યાં એને કદાચ કોઈ વખત ગુસ્સાથી બી શીખવાડશે, કોઈ વખત પ્રેમથી શીખવાડશે. પણ એ બઉએ એ વસ્તુનું ખોટું ના લગાડીને, એને પોતાની માં સમજીને એ વસ્તુનું એને પેલો અ અનુશાસન કરવું જોઈએ, તો જ થાય, બાકી જો ખાલી આપણેે કેળવણી આપીએ, ને સંસ્કાર ની આપીએ. ને આ એનામાં બી જો એની સાસુ એને ઠપકો આપે, અને દીકરી જો માં ને કે જો માં એના પગ તરફેણ પર હોયને, તો કદાચ દીકરી પછી ઉ છે ને હજુજ ચગવા લાગે, એના કરતાં એની માઈએ પણ એને કેવું જોઈએ, બેટા આ પણ તારી મા છે. તો તને એ છેને સંસ્કારની સાથે કે છે ને બે શબ્દો પણ કે, તો તારે સાંભળવા પડશે, કારણ કે હવે તારે ત્યાં રહેવાનું છે, તને એ શીખવાડશે તો તારા માટે જ ફાયદો છે.
સરસ ઓકે ઓકે, ચાલો આ હા, ઓકે ઓકે.